હલો કેમ
બસ એકદમ મજામાં તમે કેમ છો?
બસ હું પણ એકદમ મજામાં.
કેવું ચાલે છે બધું તમારે ભણવાનું?
એકદમ સારું ચાલી રહ્યું છે તમારે કેવું ચાલે છે?
બસ મારે ચાલે છે હવે એક્ઝામ આવ છે એક્ઝામની પ્રિપેરેશન ચાલુ છે.
બરાબર છે આજકાલ ટ્રાફિક ના સમસ્યા બહુ વધી ગઈ છે નઈ?
બહુ જ વધી ગયા છે અને આપણા શહેરી વિસ્તારમાં તો ખુબ જ વધારે છે.
બરાબર સાચી વાત છે એમાં કેવું થાય છે કે ટ્રાફિક કેના કારણે થાય છે કારણ કે લોકોને એકચુઅલ જરૂરત ખરેખર જરૂરિયાત છે ને ટુ વ્હીલની હોય તો ફોર વ્હીલર લઈન બહાર નીકળી જતા હોય છે અને ઘણી વાર આપડણે જોયું કે મમ્મી પપ્પા ઘરેથી એવું કહેતા હોય કે તું બેટા દૂર. લને આવ તો દૂધ લેવા માટે પણ એક્ટિવા લઈને જવાનું હવે નાની નાની વસ્તુમાં તમે જ્યાં વોક કરીને ચાલીને જઈ શકો છો ત્યાં આપણે ચાલીને જવું જોઈએ કોઈ જગ્યા એવું હોય કે જ્યા ફોર વ્લની જરૂર ના હોય ટુ વ્લ આપણે લઈ જઈ શકતા હોય તો બે જણ તો ટુ વલ નો ઉપયોગ કરવો જોઈએ આવી બધી નાની નાની વસ્તુ આપ. ધ્યાન નથી રાખતા એટલા માટે ટ્રાફિક તો વધી રહ્યો.
અને પછું કેવું છે કે જરૂર જેટલી જરૂરિયાત છે ને એનો ઉપયોગ નથી કરતા ઘરમાં એક સાધન ની જરૂર હોડ ને તો પછી ત્રણ ચાર સાધન લઈને મૂકી દે એટલે વધારે પ્રોબ્લેમ થાય. એટલે ઘરમાં સોસાયટી હોય કે. કોઈ બી ફળ્યા ગલ્લી મહોલ્લા એમાં બી પાછું જગ્યા નાની હોય. એમાંછી બીજા બે ત્રણ સાધન છે એટલે એ પછી જગ્યા ભરાઈ જાય.
જી જી સાચી વાત છે તમારી અને આપડે એવું પણ જોય છે કે લોકો ટ્રાફિકના જે નિયમો છે એનું ઉલ્લંઘન કરતા હોય છે ટ્રાફિકના જે સિગ્નલ હોય એને ફોલો નથી કરતા અને અમારા શહેરમાં તો મેં જોયું છે કે ટ્રાફિકના જે સિગ્નલ હોય તે. ઓલરેડી બંધ હોય છે છતાં પણ લોકો આગળ નીકળી જતા હોય છે અને ગમે તેમ ગમે તેમ પસાર કરતા હોય છે તો આ રીતે એક્સિડન્ટ થવાની સંભાવના પણ વધી જાય છે અને તમારું ટ્રાફિકના નિયમો ન ઉલ્લંઘન કરો એટલે ટ્રાફિક પાછળનો ટ્રાફિક વધતો જ જાય છે વધતો જ જાય છે એટલે આવી એક સમસ્યા. શિકા પણ ઉભી થતી હોય છે.
એટલે આ બહુ જ ગંભીર સમસ્યા છે કારણ કે ટ્રાફિક ના નિયમો ન ઉલ્લંઘન કરે હવે બંધ જયારે રસ્તો બંધ હોય ના જવાનું હોય ત્યાં ઘુસી જાય એટલે સામે વાળો વ્યક્તિ આવતો હોય અને એમાં પછી અકસ્માત થાય એટલે પછી બહુ મોટી સમસ્યા અકસ્માત થાય એટલે પછી એમ્બ્યુલન્સ. આવે એને જગ્યા ના મળે અને પાછું ભીડ ભાડ વાળી જગ્યા વધી જાય છે અને પબ્લિક એટલું બધું રોષમાંઈ જાય છે ને એટલે રસ્તો વહેલી તકે ખુલતો જ નથી એટલે એના કારણે વધારે સમય બગડે.
બિલકુલ બિલકુલ અને એક ચોક્કસ અકસ્માત ના કારણે પાછો ટ્રાફિક પાછળ એટલો લાંબો થઈ જાય છે કે કલાકો સુધી લોકોને ઉઊભું રહેવું પડે છે અને એમ્બ્યુલન્સની અડચણ થાય તો એમ્બ્યુલન્સ ના પસાર થઈ શકે અને એમાં ઘણી બધી ગંભીર સિચ્યુએશન પરિસ્થિતિઓ ઉઊભી થઈ જતી હોય છે એટલે આવું પણ આપ. જોયું છે.
કલાક તો તમે ઓછો કેહેવાય કારણ કે અમુક જગ્યાએ તો એવા ટ્રાફિક જોયો છે ને તો ત્રણ ત્રણ ચાર ચાર કલાક સુધી ટ્રાફિક જામ હોય છે એવી રીતે આપડે. જવું ક હોય જે નાગરિક જે પોતાનું સાધન ના લઈ ગયો હોય અને ચાલુ સાધન માં ગયો હોય બસ થ્રુ કે રિક્ષા ઓટો કરીને એને તો બૌુ જ પ્રોબ્લેમ ઉઊભો થાય છે.
સો ટકા સાચી વાત છે તમારે આવું મેં જોયું છે કે આવા બધા ઘણા બધા કારણો હોય છે ને ઘણા મોટા સિટીઓ છે આપણા ભારત શહેરમાં ત્યાં તો એટલો બધો ટ્રાફિક થતો હોય છે કે ભ હમને એક ઘટના સાંભળી હતી કે મારા મિત્ર છે એ મિત્ર ના પરિવાર વાળાને. અ એરપોર્ટ મૂકવા ગયા એ ટ્રાવેલ કરતો હતો દુબઈ અને એ એરપોર્ટ પર પહોંચ્યા એરપોર્ટ પર એને છોડ્યો અને એ પછી લોકો પાછા ઘરે જવા નીકળ્યા તો પેલી બાજુ પેલો દુબઈ લેન્ડ થઈ ગયો આ લોકો એરપોર્ટથી ઘરે નહતા પહોંચ્યા. તો આવો એક શહેર. પણ છે.
બહુ જ ખરાબ કેહેવાય કે આટલી હદ ટ્રાફિક એટલે બહ જ ખરાબ કારણ કે પેલો બીજી કન્ટ્રીમાં જઈને પહોંચી જાય છે પણ એના ઘરના લોકો ત્યાં એજ કન્ટ્રીમાંથી ઘર નથી જઈ શકતા એટલે કેટલી ગંભીર સમસ્યા કેહેવાય.
એટલે ટ્રાફિક ના જે વધારે પ્રશ્નો ઉભા થતા જાય છે એના માટે આપડણે ચોક્કસપણે કંઈક સારું વિચારવું જોઈએ ચોક્કસપણે એનું નિરાકરણ લાવવું જોઈએ અને સરકાર શ્રી તો ઘણું બધું કરી રહ્યા છે બટ આપણેે પણ પોતે વિચારવું જોઈએ કે ટ્રાફિક ના થાય એના માટે આપણે આપણે તરફથી શું. કાળજી રાખી શકીએ છીએ આપણે શું અવેરનેસ લાવી શકીએ છીએ અને કઈ રીતે જાગૃતિ લાવીને કઈ રીતે લોકોમાં આપણેને ફેલાવી શકીએ છીએ.
હ ટ્રાફિક બાબતે જાગૃતિ રહેવી ખૂબ જ જરૂરી છે કારણ કે જયારે ટ્રાફિક ક્લિયર થાય ને ત્યારે રસ્તાઓ ક્લિયર થાય અને અમુક જગ્યાએ કેવું થતું હોય છે કે રસ્તા નાના હોય છે છતાં મોટા વાહનો પસાર થાય છે હવે મોટા વાહનો પસાર થાય એટલે રસ્તા બી ખરાબ થાય ટ્રાફિક બી. થાય સમય બગડે અલગ. હવે એવા વાહનો લા લાંબા સમયગાળા સુધી ત્યાં ત્યાં રહે એટલે પછી ત્યાંની જે એર પોલ્યુશન પોલ્યુશન વધી જાય છે પાછું.
બિલકુલ બિલકુલ સાચી વાત છે તમારી. બીજું શું કેવું છે તમારું આના ઉપર.
આના ઉપર કહેવા જઈએ તો બધું બહુ કહેવાનું છે પણ કેવી રીતે કઈ એ ખબર ના પડે કે આજે ટ્રાફિકની સમસ્યા છે ને એ આપણા શહેર પૂરતી નથી પણ ઘણા બધાણી બધી જગ્યાએ તૂટેલા આ સમસ્યા જોવા મળે છે.
સાચી વાત છે તમારે ટ્રાફિકમાં એવું થાય છે કે ટ્રાફિકની જે પોલીસ છે ટ્રાફિક પોલીસ છે એનું અ લોકો પાલન નથી કરતા મેં એવી ઘટનાઓ પણ જોય છે કે ટ્રાફિક પોલીસ ત્યાં ઊભા હોય છે છતાં પણ તેમને શામાંથી નીકળી જવું સિગ્નલ બંધ હોવા છતાં નીકળી જવું અને ટ્રાફિક પોલીસ. જયારે રોકે છે ત્યારે એમની સામે બોલીને દાદાગીરી કરીને અમુક લોકો નિયમોનું ઉલ્લંઘન કરતા હોય છે તો આપ પણ એક ગંભીર ઘટના છે કે જો તમે પોતે સરકારશ્રીએ મૂકેલા ટ્રાફિક પોલીસને તમે આદર નહી કરો રિસ્પેક્ટ નહી કરો અને તમે આ રીતના ઉલ્લંઘન કરશો તો આ. આપણો વિકાસ શક્ય નથી અને આ રીતના અ પરિસ્થિતિઓ વધારે ખરાબ બનતી જશે.
ખરાબ પરિસ્થિતિ સર્જાય જ કારણ કે ટ્રાફિક પોલીસ ન નિયમ પાલન ના કરીએ એટલે પછી એ બી કંટાળીને સાઈડમાં ઊભા થઈ જાય હવે કેહે મારે વચ્ચે રહીને આટલું બધું ક્લિયર કરાવશો છતાં મારું કોઈ માનતું નથી એની રિસ્પેક્ટ કોઈ કરતું નથી એટલે એમને એવું થાય કે અમારી જરૂર શું છે તો પછી. એટલે ટ્રાફિક પોલીસને આપડે. ખરેખર આદર કરવું જોઈએ કે. કે આપણા માટે જ ઊભા હોય છે કે જેથી આપણો સમય ના પગડે પણ આપણે એમનું પાલન ના કરીએ તો પછી આપણને જ ખરાબ થાય આપણું જ ખોટું જાય એમ.
બિલકુલ સાચી વાત છે અને ટ્રાફિકમાં આપડણે જોયું છે કે લોકોને ખબર છે કે આગળ સિગ્નલ બંધ છે કે આગળ કોઈ આવી પરિસ્થિતિ સર્જાય છે છતાં પણ લોકો બઉુ વધારે હોર્ન મારતા હોય છે અને આ એક બહુ ખરાબ પ્રશ્ન કેહેવાય કારણ કે તમે બિન બિનજરૂરી. હોર્ન અ મારો છો એનો કોઈ મતલબ જ નથી બનતો જયારે તમને ખબર છે કે આગળ પાંચ મિનિટ પછી ટ્રાફિક ક્લિયર થવાનો છે ત્યારે રસ્તો ખુલી જશે તો તમને જયારે હોર્ન મારો છો એનાથી નોઈઝ પોલ્યુશન થાય છે કે અવાજનું પ્રદુષણ થાય છે તો આ વસ્તુ એ બિનજરૂરી વસ્તુ ઉ ઉપયોગ ન કર. વો જોઈએ અને બીજી વસ્તુ તમે જયારે ગાડી ટ્રાફિકમાં છે તમારી ત્યારે પોલ્યુશન પણ કેટલું બધું થાય છે તો આ આની પણ આપણે ધ્યાન રાખવું જોઈએ આ વસ્તુનું.
ના ધ્યાન તો રાખવું જ જોઈએ કારણ કે જે તમે કહો ને કે હોર્નની બાબતે હોર્નમાં તો કેવું અત્યારે તો ઘણા અલગ અલગ પ્રકારના હોર્ન થઈ ગયા છે એવું જરૂર ન કે મારે ટુ વ્હીલરમાં અલગ હોય ફોર વ્હીલરમાં પછી હેવી લોડેડ ગાડી જે હોય છે એમાં બી અલગ હોય છે અને અમુક હોર્ન. એવા હોય છે ને કે જે બહુ જ અવાજ કરતા હોય છે જે આપણે સાંભળી શકીએ તો આપણા કાનમાં એ થવા મળે. તેને દુઃખતું ના કોઈક મોટેથી થતું હોય હા. અને એર પોલ્યુશન તો અત્યારે બહુ જ થાય છે કારણ કે ટ્રાફિકમાં જેટલા આપણે લાંબા સમય સુધી. આપડું વ્હીકલ ઊભું રાખીએ સાધનો એના મારફતે ટ્રાફિક તો બહુ શે કારણ કે અને બીજું કે આ લોકો ટ્રાફિકમાં ઉભા હોય તો પોતાનું સાધન બંધ નથી કરતા બંધ કરવામાં બંધ કરી બંધ કરે તો પ્રોબ્લેમ થાય અગર ઊભા હોય તો એટલે જોડે બંધ ના કરે તો એર પોલ્યુશન થાય. જોડે જોડે જે ઇંધન છે પેટ્રોલ ડીઝલ એનો પણ ખોટો વ્યય થાય.
અને આપણે આજની સિચ્યુએશનમાં જોઈ શકીએ કે ઈંધણ અત્યારે નથી મળી રહ્યું લોકો પેટ્રોલ પેટ્રોલ કરી રહ્યા છે લાઈક આવી આવી પરિસ્થિતિ પણ સર્જાય છે તો આપડણે આ બધી વસ્તુનું ધ્યાન રાખું છું કે ભવિષ્યમાં આપણને જ પ્રોબ્લેમ આવવાનો છે આપણને જ મુશ્કેલીઓ પડવાની છે અને તમે જે હોર્ન ની વાત કરીએ બાબત. પણ મારે એક વસ્તુ કે છે કે અમુક લોકો બિનજરૂરી મોટા હોર્ન પેલા ટ્યુન વાળા હોર્ન મુકાવતા હોય છે જે આપણને બિલકુલ માનસિક ત્રાસ લાગે છે જયારે આપણે ટ્રાફિકમાં ઉભા હોઈએ છીએ અને જં બિનજરૂરી મોટા હોર્નો વગાડે છે તો આપણા માટે માનસિક ત્રાસ જેવી સ્થિતિ ઉભી થઈ જતી હોય છે.
થાય થાય આપણે હિયરિંગ લોસ થવાની શક્યતા છે આપણે બહેરાપણું જલ્દી આવી જાય એના કારણે અને ઉંમરવાળી વ્યક્તિ જો આવી રીતે ટ્રાવેલ કરતી હોય ને એની સાથે આવું થાય ને તો એને તો બહુ જ ગંભીર સમસ્યા કહેવાય કારણ કે હાર્ટ એટેક આવવાના બી ચાન્સીસ વધી જાય.
બિલકુલ સાચી વાત છે અને લોકોમાં અમુક અમુક જગ્યાએ મેં એવું પણ જોયું છે કે અમુક એવા લોકો હોય છે કે જેમાં સિવિક સેન્સ નથી હોતી અને જે આટલું બધું અ અવેરનેસ જાગૃતિ ફેલાવા છતાં અને આટલી બધી માહિતી સરકારશ્રી દ્વારા આટલી બધી માહિતી પોલીસ દ્વારા આપવામાં આવી હોવા છતાં. એ કોઈ કોઈ નિયમોનું પાલન કરતા નથી અને આ વસ્તુ સતત કન્ટિન્યુ કરે છે તો આવા સિવિક સેન્સ વગરના લોકો પણ મેં જોયા છે કે જેના કારણે આ વસ્તુ વધતી જતી હોય છે પણ આપડી જેવા જે સમજદાર માણસો છે તેને આ વસ્તુ સમજીને બીજામાં જાગૃત. લાવ જોઈએ તો તેનાથી ચોક્કસપણે અ દસ લોકો સમજશે પચાસ લોકો સમજશે તો આનાથી આપણે આને વધારે આગળ ફેલાવી શકીએ છીએ.
એટલે એવું જ હોય કે આપણને ખબર છે આપણે જાણકાર છે કે આ બાબતથી આના થ્રુ કે આ આ વસ્તુ જે છે સમસ્યા એનાથી શું આપણને ગંભીર પરિણામો મળે તો આપણે એ બાબતે અવેરનેસ લાવી જ પડે એ બા જે છે આપણને જાગૃત કરવા જ પડે કે તમે આવું ના કરશો. કા તો એની થ્રુ આપણે ક એડવર્ટાઈઝ થ્રુ કે કઈ બી હોય એના પ્રમાણે આપણે જણાવવું પડે કે આ વસ્તુ આપણા માટે હાનિકારક છે તો આ વસ્તુનો વધારે પડતો ઉપયોગ ના કરો.
બિલકુલ બિલકુલ અને અત્યારે આપણે જોઈએ છેએ રેડિયોમાં અને આ બધી જગ્યાએ ઘ ઘણા બધા આર્જેસ છે જેના વિશે માહિતી ખૂબ સારી રીતે પસાર કરી રહ્યા હોય છે જેમ કે એ લોકો કહી રહ્યા છે કે ખોટું પીપી ના કરવું ખોટા હોર્ન ના વગાડવા જોઈએ ટ્રાફિક જય્યારે થઈ જાય. ત્યારે એ સ્થિતિમાં તમારે શાંતિ રાખવી જોઈએ નહી કે ઉતાવળ કરવી જોઈએ કારણ કે ટ્રાફિક જયારે થય જાય ત્યારે લોકો શું કરે છે કે બહુ ઉતાવળ કરીને આમથી આમ જુવે છે અને વધારે ગાડીથી સાઈડમાંથી કાઢવાની ટ્રાય કરે છે જેના કારણે ટ્રાફિક વધી જતો હોય છે તો આપડણે આ વસ્તુની ખાસ. કાળજી રાખવી જોઈએ કે જયારે ટ્રાફિક થાય ત્યારે શાંતિ રાખવી જોઈએ શાંતિથી નિર્ણયો લેવા જોઈએ અને તમે બે મિનિટ બધાને સપોર્ટ કરશો તો એ જ ટ્રાફિકમાં તમે જલ્દીથી નીકળી શકશો એવું નથી કે તમે એક ઉતાવળ કરીને સાઈડમાંથી કાઢી લેશો તમારી ગાડી નીકળી જવાની છે આ આવી વસ્તુ નથી તો જયારે બિનજરૂરી. ટ્રાફિક ઉભો થ હોય ત્યારે પોતા શાંતિથી રાખી બધા યુનિટી એકતાથી કામ કરવું જોઈએ અને ટ્રાફિકને સોલ્વ કરવું જોઈએ આવી આવી ઘણા બધા સોલ્યુશન પણ થઈ શકે છે.
બિલકુલ બિલકુલ સાચી વાત છે આમાં કેવું થાય છે કે જયારે બીજો વ્યક્તિ આગળ ફસાય હોય ને તો પાછળ વાળા વ્યક્તિ એને હેરાન કરતો કે તું જલ્દી નીકળ જલ્દી નીકળ પણ આગળ જગ્યા હોતી નથી જવાની અને બીજું કે જયારે જવા કરવાની જગ્યા હોય છે ત્યારે બીજો પાછળથી ઘૂસ મારી જાય છે. એના થ્રુ વધારે સાંકડું થાય વધારે ટ્રાફિક થાય એટલે એવું નહિ કે બધા સહકાર થી થાય કે તું પેલા જતું રે પાછળથી હું નીકળી જઈશ એવું નહિ બધાને છે કે મારે જ પેલું જવું છે એવું.
બિલકુલ સાચી વાત છે કઈ નહી આપણે આપણે આવતી વખતે જયારે મળશું ત્યારે એના ઉપર ચોક્કસ પણ વધારે ચર્ચા કરશું અને આપણે એના ઉપર કઈક એક્શન પણ લઈ શકીએ તો એ મતલબ આપણે ક એક્ઝિક્યુટ કરશું.
હા હા સ્યોર સ્યોર ચલો મળીએ હા આવજો.